હાલો.
હા નમસ
સંભળાય છે અવાજ નમસ્કાર
હા તમારો અવાજ સંભળાય છે, મારો અવાજ આવી રહ્યો છે ને
હા.
હા તો આજે આપડે ભગવાન વિષય ઉપર વાત કરીએ.
હા હા.
હા ભગવાન નો એવો શબ્દ છે. સાંભળ મનમાં જે છે શાંતિ નો અનુભવ થતો હોય છે અને ઘણા લો કોને આ વિષયમાં બહુ જ રસ હોય છે એટલે કે ભગવાનનું જે ધર્મ સાથે જોડાયેલું અલગ અલગ રીતે હોય છે એ સમજવામાં આવ્યું. પરંતુ બધા ન સંદેશ એક જ છે કે સારા કર્મ કરવાનો જ હોય છે. બરાબર ને.
હા હા બધા જ પ્રાણીઓ એટલે કે જોકે પશુઓને બધા એમાં નઈ બાકી મનુષ્ય દેહ ધરેલા બધા જ પ્રાણીઓને કર્મ ઉપર આધીન છે.
એટલે કે ભગવાનનું નામ સાંભળતા જ મનમાં ઘણો એવો શાંતિનો અનુભવ થતો હોય છે અને ઘણા લોકો કેવું છે કે દિવસની શરૂઆત જે છે પ્રા ર્થનાથી કરતા હોય છે. પ્રાર્થના કરવાથી શું થાય તો કે મનને એકાગ્ર થાય છે અને આપને શું થાય તો કે બીજું કે સકારાત્મક વિચાર પણ આવતા હોય છે એટલે ઘણા લોકો સર્વ સવારમાં ઉઠતા વતા જ પ્રાર્થના કરતા હોય છે.
હા હા ઘણા લોકો તો એમાં એમ હોય છે. વેલી સવારે અને વેલી પરોઠે ઉઠવાથી. અને ભગવાનનું જે ચાર ચાર પ્રહોર હોય છે રાત્રિ ના એ ચાર પ્રહોર માં જયારે ઉઠવે ઉઠી અને આપણેે વેલા વેહેલા બહ જાયગા ન હોય અને ઈ ત્યારે આપણે જે પ્રાર્થના ભગવાન ને કરીએ છેીએ ત્યારે ભગવાન આપણું એ રૂબરૂપ પ્રાર્થના સાંભળતા હોય છે એવું કે છે. પણ હવે વાસ્તવિક કોકને ભાસ તો થયો જ હશે તો જ આ પ્રથા પ્રચલિત હોય છે.
હ. તમારી વાત પણ સાચી છે અને લોકો એવું છે કે સવારમાં નાહી ધોઈને મંદિરે જવાથી. શાંતિપૂર્ણ વાતાવરણનોો અનુભવ થઈતો હોય છે અને ત્યાં શું કે લોકો ભક્તિ કરે છે. સેવા કરે છે પ્રાર્થના કરવા જાય છે આવા ઘણા બધા કાર્યો મંદિર જઈને કરે છે. એટલે આપણા દેશમાં ઘણા પ્રાચીન ઘણા બધા મંદિરો આવેલા છે. કે જેની કળા અને સ્થાપત્ય પણ ખૂબ જ અદ્ભુત છે. એટલે ઘણા લોકો દર્શનની સાથે જે છે ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પણ ત્યાં જઈને જાણતા હોય છે.
હા હા. જો અમુક મંદિર માં કલા વિશે છે. એટલે તો કહીએ કે જો સ્વામિનારાયણ મંદિર હોય એ બધાની નકશી કલા એટલે એક સરખી જ હોય છે ગમે ત્યાં જાઓ. લગભગ કલર એ લગભગ તો લગભગ લગભગ મળતા જ આવતા હોય છે. એટલે વર્તાય જ જાય. કે આ સ્વામિનારાયણ મંદિર આસપાસમાં નજર ચડતું હોય અમને રસ્તા ઉપર હો ય એને દેખાય એવો કલર ને થોડી નકશી દેખાય. તો આપણેે વર્તી જતા હોય છે કે બી એ પેસ છે પીએસ છે કે પછી અલગ અલગ એ એમાં પણ ધર્મ સંપ્રદાય હોય છે જુદા જુદા.
હા અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી ઘણા લોકોને મુશ્કે લીમા સમમાં હિંમત મળતી હોય છે કે લોકો જયારે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે કે ત્યારે તેમને આમ હાર માની ગયા હોય અથવા તો પછી એમને ખૂબ જ ઉદાસ હોય અને ખૂબ જ નુકસાન થયું હોય. એવી કંઈ પણ પરિસ્થિતિ હોય તો ત્યારે ત્યારે જે છે ભગવાન ઉપર શ્રદ્ધા રાખ- - રાખીએ, તો આપણને ઘણું બધું મુશ્કેલીમાં હિંમત મળતી હોય છે. અને- - એ જે શ્રદ્ધા જે છે વ્યક્તિને આશા અને ધીરજ રાખવામાં ખૂબ જ મદદ- - કરતી હોય છે અને ભજન છે કીર્તન છે સ્તુતિ છે. એ બધી જે છે ભક્તિનોો જ એક ભાગ છે બરાબર ને?
હા હા. ઘણા ઘણા તો આપડે સાંભળય્યું છે ઘણા ઘણા તો એવા દેવાલય તા હોય કે મંદિરે જતા હોય પણ ત્યારે ત્યારે એ લોકોને પણ દુઃખ તો બધાને જો ભગવાન ને આવ્યા હતા, એટલે મનુષ્યને આવવાના જ છે, એટ એટલે ઘણા આપઘાત કરવા અને પોરા પોતાના શરીરનો ત્યાગ કરવા જતા હોય છે, એમ મંદિર પાસ પાસ આપડે આપણું શરીર પાડી દેવું છે, પરંતુ
જ્યાં ભગવાન ના મંદિર પાસે જાય છે, ને થોડી વિનંતી અને બધા ભક્તોને જોવે છે. તા એને શ્રદ્ધા લાગે છે અને એ એક જે કાર્ય કરવા ગયો હોય, એવું પગલું ભરવા ભગવાન આપતા ને
ભગવાન ભક્તિ કરવાથી ખૂબ જ સારા વિચારો અને સારા કર્મોનું પણ મહત્વ ઘણું બધું છે, અને ઘણા લોકો કેવું કે સવારે અને સાંજે ભજન સાંભળવા જતા હોય છે. અથવા તો ભજન કરતા પણ હોય છે, સાંભળવા જતા હોય છે અને તહેવારોમાં તો મંદિરોમાં વિશે વિશેષ કાર્યક્રમો અલગ અલગ થતા હોય છે, અને જેમ તહેવારો આવે એવી જ રીતે તે મંદિરોમાં પણ ભક્તોની ભીડ એટલી બધી લાગી હોય છે. કે વાત જ ના કરી શકાય બહુ જ ભીડ હોય છે ભક્તોની એટલે ભક્તિ સાથે મળીને ઉજવણી કરે છે, અને પ્રસાદ પણ ઘણી જગ્યા વહેચાતો હોય છે.
હા હા ઘણી જગ્યાએ તો પ્રસાદ તો વેચાતો હોય છે, અને ઘણી જગ્યાએ તો આગળથી ઘણા જે કેમ પૂનમ છે, એટલે ઘણા માણસો ક્યાં ત્યાંથી પૂનમ ભરવા આવતા હોય છે, અને ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય છે પણ ઈ યાત્રિકો કેટલે કેટલે થી આવ્યા હોય. તો એ બધા યાત્રિકો માટે વજન પ્રસાદ ની પણ બધી મંદિરોમાં ઘણી મંદિરોમાં સેવા બાપ રહી છે, કે વિદેશો માંથી પણ ઘણા રૂપિયા આવે છે, કે લોકો બધા જે શ્રદ્ધાળુઓ આવ્યા કોઈ છેટે છેટે થી પૂનમ ભરવા કે પછી એમના દર્શનાર્થે પણ એ લોકો બધાને પણ ગરમા ગરમ સરસ ચોખ્ખું શુદ્ધ ભોજન આપી અને એ લોકોને પ્રેરિત કરે છે, કે તમે પણ આ બધા ધાર્મિક કાર્યોમાં જોડાવ,
ભગવાન નું એવું છે, કે માત્ર આપણે પ્રાર્થના જ નહીિ પરંતુ સત્ય બોલવું જોઈએ મદદ કરવી એકબીજા પ્રત્યે દયા રાખવી, આ બધી વસ્તુ જે છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, ઘણા સંતોએ પ્રેમ શાંતિ અને માનવતાનો સંદેશ આપ્યો છે, ઘણા એવા બધા સંતો થઈ ગયા છે કે જે આવા બધા અલગ અલગ પ્રકારના સંદેશાઓ જે છે, આપ હોય છે, તેમના જીવનમાંથી આપણને ઘણું બધું એવું સારું શીખવા મળતું હોય છે, ને જ્ઞાન મળતું હોય છે, એટલે ભગવાનનું સ્મરણ કરવાથી મન આપણું જે છે, શાંત રહેતું હોય છે,
હા, હા ભગવાન નું ભજન કરીએ, કીર્તન ગાઈએ કે સ્તુતિ કરીએ પરંતુ આપડે જે દુષ્વિચારો આવ્યા હોય એ બધા જ વિચારો કોઈને આમ કર ના ખાઈશ કોઈને આમ કર ના ખાઈશ એ બધા વી ચારો આપને શુદ્ધ અને સારા બની જાય છે અને કઈ વસ્તુ કરવા આપણને મગજ ને પ્રેરિત કરતા નથી અને આપણેે સારા વિચારોથી આપણેે આગળ વધીએ છીએ અને જે દુષ્કર્મો કરવાના હોય એ કર્મથી ભગવાન ના મંદિરે જઈએ. તો એઈ કર્મ આપડું થતું નથી અને સારા કર્મો આપણેે કરીએ છી.
અને ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હોય છે અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવાની એક રીત છે આ બધી એમ એટલે ગ ભગવાનને ફૂલ, ફળ, પ્રસાદ આવું ઘણી બધી વસ્તુઓ જે છે એ અર્પણ કરવાની પણ પરંપરા છે એટલે પર તો એવું નથી કે સૌથી મહત્વનું શુદ્ધ મન અને શારા વિચાર હોવા જોઈએ પણ ભગવાનની પૂજા જો દિલથી અને વિશ્વાસ થી કરવામાં આવે તો ભગવાન સાંભળતા જ હોય છે. અને ભગવાન વિશે આપણે જોઈએ કે અલગ અલગ કથાઓ ગ્રંથો ઘણું બધું એમાંથી આપણને જ્ઞાન મળતું હોય છે.
હ હા. ઘણા ઘણા મંદિરે જઈએ તો એના ઘણા ઘણા તો એવા પ્રચલિત હોય છે કે જેનો ઇતિહાસ પણ એવો જૂનો હોય છે કે એની વાર્ તા યું એના વિશે ઘણી ઘણી બુક્સ લખાણ હોય. કે એના પરચા છપાણા હોય. આપડે અમુક અમુક મંદિરો એ છે તો એના પદચાગત હોય. આપણને યાદ અપાવતા હોય છે.
ત ભગવાનમાં શ્રદ્ધા જે છે ઘણા લોકોને જીવનમાં આગળ વધવાની જે છે પ્રેરણા આપે છે અને મુશ્કેલ સમયમાં પણ હિંમત રાખવાની શક્તિ આપ તા હોય છે એટલે ઘણું બધું જે છે કે ભગવાનમાંથી આપ પણને શીખવા મળતું હોય છે અને કથા ગ્રંથોમાંથી પણ આપણને અને ધીરજ કરુણા સત્ય બોલવું જોઈએ ફરજોનું પાલન કરવું જોઈ એ આવી ઘણી બધી વસ્તુઓ જે છે આપણને ગ્રંથોમાંથી મળતી હોય છે. એટલે કે ઘણું બધું તહેવારો છે મંદિર રો છે ભજન છે આવા બધા ઘણા બધા ઉપદેશો જે છે ધાર્મિક ગ્રંથો આવું બધું ઘણું બધું આપણને શીખવા મળતું હોય છે. અને ભગવાન ઉપણ હંમેશા શ્રદ્ધા રાખવી જોઈએ અને હંમેશા માટે એમના ઉપર વિશ્વાસ બનાવેલો રાખવો જોઈએ.
હા જો આપડે અહિયાં ભારતમાં સંસ્કૃતિ થોડીક સારી છે પણ વિદેશમાં પણ હવે એ લોકો પ્રેરિત થયા છે.
અને ત્યાં જે આવા ધાર્મિક કાર્યો ઉજવાતા નહતા ત્યાં ગુજરાતીઓ જઈ જાય અને ત્યાં ગુજરાતીઓ અહિયાં આવવાના નથી પછી એમના બાળકો ત્યાં હોય એટલે. તો ઈ ગુજરાતીઓ બધા ભેગા મળી ને જો સત્તા છે સત્સંગ છે. આપડી અહીની આપડી સંસ્કૃતિ ને હ લોકો પાછી ઉત્તેજિત કરતા હોય છે અને યાદ કરી કરી અને એને તો ખ્યાલ જ હોય કે હવે આપડું અહિયાં જ પૂરું થઈ જવાનું છે એટલે આપડી સંસ્કૃ તીને તાજી કરતા હોય છે.
આજે આપડે ઘણી બધી ભગવાન વિશે વાત કરી તો તમને પણ શીખવા મળ્યું મને પણ શીખવા
આભાર